હા
કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો શું ચાલે છે.
બસ ભાઈ આજે યુપીએસસીની પ્રિપરેશન કરતાં કરતાં થાકી ગઈ.
વાહ તને યુપીએસસી આવ આપી છે.
હા યાર મારા ગ્રેજ્યુએશન પરથી હું સીરિયસ થઈને યુપીએસસી ની તૈયારી કરવા માંગુ છું.
આ બ આ બહુ સરસ છે જો પી સી યુપીએસસી તો ઇન્ડિયાની સૌથી ટફ એક્ઝામ માની એક છે.
હા એટલે જ થોડું ટેન્શન પણ આવે છે.
ટેન્શન લેવાની જરૂર નથી પેલા એક્ઝામને સમજ
હા મને એટલું ખબર છે કે યુપીએસસી માં પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ હોય છે.
બિલકુલ પેલા પ્રિલિયમ્સ ક્લિયર કરવું પડે તેમાં જનરલ સ્ટડીઝ અને સીએસીટી પેપર હોય છે.
હમ પી સાઈડ ક્વોલિફાઈંગ હોય છે ને?
હા તેમાં મિનિમમ માર્ક્સ જોઈએ. પણ જનરલ સ્ટડીઝના માર્ક્સથી મેરિટ બને છે.
હમ તને યુપીએસસી વિશે ઘણું નોલેજ છે.
હું પણ પ્રિપેરેશન કરવાનું વિચારી રહ્યો હતો. એટલે રિસર્ચ કરી હતી.
અચ્છા તો પ્રિપરેશન ક્યાંથી શરૂ કરવી જોઈએ?
મારા માટે તો એનસીઆરટી બુકથી શરૂ કરવું બેસ્ટ છે.
કઈ સ્ટાન્ડર્ડની એનસીઆરટી?
સિક્સથી બા અ બા છ થી બારવા સુધી હિસ્ટ્રી જીઓગ્રફી, પોલિટી, ઇકોનોમિક્સ અને સાઈન્સ
આ બધું કવર કરતા ઘણું ટાઈમ લગી જશે.
હા પણ ફાઉન્ડેશન મજબૂત થશે.
હમ કરંટ અફેર્સ નું શું?
રોઝ ન્યૂઝપેપર વાંચવું. સ્પેશિયલી નેશનલ અને ઇન્ટરનેશનલ ન્યૂઝ તો આદત પાડવી પડશે યુપીએસસીમાં કરંટ અફેર્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.
કયું ન્યુઝપેપર બેસ છે?
ધ ધ હિન્દુ અથવા ઈન્ડિયન એક્સપ્રેસ ઘના એસ એસ્પિરન્ટ્સ પ્રિફર કરે છે.
હમ નોટ્સ પણ બનાવા જોઈએ?
હા શોર્ટ નોટ્સ બનાવા રિવિઝનમાં ખુબ કામ લાગે.
મને નોટ્સ બનાવામાં બહુ આળસ આવે છે.
યુએ યુપીએસસીમાં આલસ ચાલે નહીં ભાઈ
સાચી વાત છે.
તારો ડેલી સ્ટડી પ્લેન શું છે?
હજુ પ્રોપર પ્લાન નથી
તો પેલા ટાઈમટેબલ બનાવ.
તારો સુજાવ શું છે?
સવારે બે કલાક સ્ટેટિક્સ સબ્જેક્ટ, બપોરે કરંટ અફેર્સ અને સાંજે રિવિઝન
કેટલા કલાક સ્ટડી કરવું જોઈએ?
ક્વલિટી સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે. છ થી આઠ કલાક ક કન્સ્ટન્ટલી કરી
લોકો તો બાર થી ચૌદ કલાક બોલે છે.
બધા માટે સેમ નથી હોતું. કનસિસ્ટન્ટી વધુ ઇમ્પોર્ટન્ટ છે.
અને ઓપ્શન નલ સબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું?
હોય અને સ્કોરિંગ લાગી તો પસંદ કર.
હમ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હોય તો એડવાન્ટેજ મળે?
કેટલાક સબ્જેક્ટમાં મલે પણ યુપીએસસી બધા માટે ઈક્વલ છે.
હમ મેન્સ એક્ઝામમાં શું લખવું પડશે?
ડિસ્ક્રિપ્ટિવ આન્સર લખવાના હોય છે.
એટલે આન્સર રાઈટિંગ પ્રેક્ટિસ પણ કરવી પડે?
હા રેગ્યુલર કરવી પડે.
મારા તો હેન્ડ રાઈટિંગ એવરેજ છે.
યુપીએસસીમાં સુંદર કરતાં રીડેબલ હેન્ડ રાઈટિંગ ઇમ્પોર્ટન્ટ છે.
ઇન્ટરવ્યુની વાત આવે તો ડર લાગે છે.
ઇન્ટરવ્યુ નોલેજ કરતાં પર્સનાલિટી પણ ચેક કરે છે.
ઈ ફ્લૂ ઇંગ્લિશ ફ્લુએન્સી જરૂરી છે?
નહીં તમે ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપી શકો છો.
હમ આ સાંભળીને થોડો કોન્ફિડન્સ વધ્યો.
યુપીએસસી એક મેરાથોન છે સ્પ્રિન્ટ નથી
મતલબ
ધીમે ધીમે પણ સતત મહેનત કરવી
ફેલ થઈ જઈએ તો
ફેલ્યયર પણ લર્નિંગનું પાર્ટ છે
હમ ઘણા કેન્ડિડેટ્સ બે ત્રણ એટેમ્પ આપી પછી ક્લિયર કરે છે
હા અને કેટલાક તો પાછ છ હોટે પછી પણ આઈએ એસ બને છે
આઈએએસ ઓફિસર બનવાનું સપનું ઘણા લોકો જોય છે
કારણ કે દેશની સેવા કરવાનો મોટો મોકો મળે છે
હમ અને સેલેરી કરતા રિસ્પોન્સિબિલિટી વધુ હોય ને
બિલકુલ પાવર સાથે રિસ્પોન્સિબિલિટી પણ છે
તને કઈ સર્વિસ વધુ ગમે
મને આઈએ એસ અને આઈપીએસ બને બંને ગમે
આઈપીએસમાં ફિઝિકલ ફિટનેસ પણ ઇમ્પોર્ટન્ટ છે
મેન્ટેન કરવી જોઈએ
હમ અને યુપીએસસી પ્રિપરેેશન કરતા સ્ટ્રેસ કેમ હેન્ડલ કરવો
એક્સરસાઇઝ મેડિટેશન અને ફેમિલી સાથે વાત કરવી
હમ સોશિયલ મીડિયા અવોડ અવોઈડ કરવું જોઈએ
હા લિમિટેડ યુઝ કરવું જોઈએ
હું તો રીલ્સમાં ઘણો ટાઈમ વેસ્ટ કરી રહઉ છું
તો સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કર
સાચી વાત છે
યુપીએસસીની તૈયારીમાં ડિસિપ્લિન સૌથી મોટો ફેક્ટર છે
આજની વાત પછી મને મોટિવેશન મળી
બસ મોટિવેશન કરતા એક્શન ઇમ્પોર્ટન્ટ છે
હમ ચાલો આજથી પ્રોપર પ્લાનિંગ શરૂ કરીશ
હા
હલો
હા યુપીએસસી માટે કોચિંગ જરૂરી છે
હા આ સવાલ ઘણા એક્સપિરિયન્સને હોય છે મારા માટે કોચિંગ હેલ્પફુલ હોઈ શકે પણ કમ્પલસરી નથી
એટલે સેલ્ફ સ્ટડી થી પણ ક્લિયર થાય શકે
બિલકુલ ઘણા ટોપર્સે સેલ્ફ સ્ટડીથી યુપીએસસી ક્લિયર કરી છે
હમ અ તો કોચિંગ નો ફાયદો શું છે
ગાઈડન્સ સ્ટ્રક્ચર પ્લાન્ટ અને કોમ્પિટિશન ટુર્નામેન્ટ મળે છે
અને સેલ્ફ સ્ટડીમાં
સેલ્ફ સ્ટડીમાં ફ્લેક્સિબિલિટી હોય છે તમે તમારા પેસ પ્રમાણે સ્ટડી કરી શકો
હું એન્જિનિયર સ્ટુડન્ટ છું કોલેજ સાથે યુપીએસસી ની તૈયારી પોસિબલ છે
હા પણ ટાઈમ મેનેજમેન્ટ સ્ટ્રોંગ હોવું જોઈએ
કેટલો આપવો જોઈએ
કોલેજ સાથે ત્રણ થી પાંચ કલાક પણ કન્સિસ્ટન્ટસી આપું તો ઘણું થઈ શકે
વીકેન્ડ ન વધુ સ્ટડી કરી શકાય ને
હા વીકેન્ડમાં રિવિઝન અને મોક ટેસ્ટ કરી શકે
મોક ટેસ્ટ કેટલા ઇમ્પોર્ટન્ટ છે
બઉુ ઇમ્પોર્ટન્ટ મગ ટેસ્ટ વીકનેસ ખબર પડે
મને એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટની પ્રોબ્લેમ છે
એટલી જ મોક ટેસ્ટ આપવા જોઈએ રિયલ એક્ઝામ જેમ એક્સપિરિયન્સ મળે
પ્રિલિયમ્સમાં નેગેટિવ માર્કિંગ હોય છે ને
હા રોંગ આન્સર માટે માર્ક્સ કટ થાય છે.
તો ગે ગેસ વર્ક કરવો જોઈએ.
ઇન્ટેલિજન્ટ ગેસિંગ કરી શકાય પણ આંધાધુન ગેસ નથી કરવું.
યુ પી એસ સી માં હિસ્ટ્રી કેટલી ઇમ્પોર્ટન્ટ છે?
ખૂબ ઈમ્પોર્ટન્ટ એન્સિયન મિડેબલ એન્ડ અને મોર્ડર્ન ઇન્ડિયા બધું કવર કરવું પડે.
મને મોડર્ન હિસ્ટ્રી ઇન્સર્ટ ઇન્સ્ટર્ટિંગ લાગે છે.
તો એડવાન્ટેજ છે ઇન્ટ્રસ્ટ હોય તો સબ્જેક્ટ સરળ લાગે.
જગ્રફી માં મેપ્સ પણ પૂછાય.
હા ઇન્ડિયા અને વર્લ્ડ જગ્રાફી બંને ઇમ્પોર્ટન્ટ છે.
થોડી ડિફિકલ્ટ લાગે છે.
શરૂઆતમાં બધાને લાગે બેઝિક સમજ પછી ઈઝી થઈ જાય.
બજેટ અને ઇકોનોમિક સર્વે પણ વાંચવું પડે.
હા એસ્પેશિયલી મેન્સ માટે યુસફુલ છે.
પોલિટી વિશે શું કેસી
પોલિટી યુ પી એસ સી નો બેકગોડ છે
કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ યાદ રાખવા મુશ્કેલ પડે.
બધા આર્ટિકલ્સ યાદ રાખવાની જરૂર નથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજ.
સાયન્સ અને ટેકનોલોજી અ ટેકનોલોજી નો સેક્શન કેવો છે?
કરંન્ટ ડેવલપમેન્ટ સાથે રિલેટેડ ક્વેશ્ચન્સ ઘણા આવે.
ઈ આઈ સ્પેસ અને બાયોટેકનોલોજી જેવા ટોપિક્સ.
હા એવા ટોપિકસ ફ્રિકવેન્ટલી ડિસ્કશનમાં હોય છે.
ઇન્વાયરમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે?
આજે તો ખુબ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે.
ક્લાઇમેટ ચેન્જ બાયોડાયવર્સિટી વગેરે.
બિલકુલ.
મીન્સ ની આન્સર રાઈટિંગ કેવી રીતે ઇમ્પ્રુવ કરવી?
ડેલી એક બે આન્સર લખવાની પ્રેક્ટિસ કર.
કેટલા વર્ષ ના આન્સર હોય?
કેટલાક તો દોઢસો વર્ષ ના હોય કેટલાક અઢીસો વર્ષના.
હું વધુ લાંબુ લખવા લાગુ છું.
યુ પી એસ સી માં કન્સાઇઝ અને રેલવેન્ટ આન્સર જોઈએ.
ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝન ફોર્મેટ સારું છે.
હા આ ફોર્મેટ ઘણું ઇન્ફેક્ટ.
ડાયગ્રામ અને ફ્લુચેટ આપ રી શકાય.
ડાયગ્રામ્સ અને ફ્લો ચાર્ટસ વાપરી શકાય હા જો રેલેવન્ટ હોય તો માર્ક્સ વધી શકે.
ઇન્ટરવ્યુ માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે કરવું?
ન્યૂઝપેપર વાચ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કર અને કોન્ફિડન્સ ડેવલપ કર.
હા ઠીક છે હવે હું આજે ટાઈમટેબલ બનવાનો છું.
બઉ સરસ અને કાલે કરંટ અફેર્સ વિશે ડિટેલમાં વાત કરીશું
ડન થેન્ક યુ યાર.
હા વેલકમ બાય.
અલ્હ હાફિ બેસ્ટફ. બાય.
બાય.